હલો કેમ છો?
હલો, નમસ્તે. કેમ છો?
બસ મજામાં.
હવે આજે આપણે ભોજન સાથે કયા પીણા લેવામાં આવી છે? તેના વિશે વાત કરીશું.
હા, આ વિષય ખુબ જ રસપ્રદ છે. લગભગ દરેક જગ્યાએ ભોજન સાથે. કોઈને કોઈ ભીણું લેવામાં આવે છે.
સૌથી સામાન્ય પીણું પાણી છે. ભોજન દરમિયાન કે પછી ઘણા લોકો પાણી પીવે છે.
કેટલાક લોકો ભોજન. પહેલા થોડું પાણી પીવાનું પસંદ કરે છે. જ્યારે કેટલાક ભોજન પછી પીવે છે.
છાસ પણ ભોજન સાથે ખૂબ જ લોકપ્રિય પીણું છે.
ખાસ કરીને ઉનાળામાં છાસ નો ઉપયોગ વધુ થાય છે.
હા, અને છાસ માં ક્યારેક જીરું, મીઠું, અને કોથમીર મીર પણ ઉમેરવામાં આવી છે.
એનાથી
તેનો સ્વાદ વધુ સારો બને છે.
અને ડીંડાથી બનતું લસ્સી પણ ઘણા લોકો ભોજન સાથે લે છે.
લસ્સી મીઠી પણ હોય છે. અને ખારી પણ હોય છે.
કેટલાક પ્રદેશોમાં દૂધ પણ ભોજન પછી પીવામાં આવે.
ખાસ કરીને રાત્રિના ભોજન પછી ગરમ દૂધ લેવામાં આવે છે.
હા અને લીંબુ નું શરબત પણ એક જાણીતું પીણું છે
ગરમીના દિવસોમાં ને તાજગી આપે છે.
હા, અને નારિયેલ નું પાણી પણ ઘણા લોકો ભોજનની આસપાસના સમય જ પીવે છે.
એ કુદરતી પીણું માનવામાં આવે છે.
ફળોના રસ પણ ઘણા પ્રકારના હોય છે.
જેમ કે કેરીનો રસ, નારંગીનો રસ દ્રાક્ષ નો રસ અને સફરજનનો રસ
કેટલાક લોકો ભોજન સાથે ટામેટાનો રસ પણ લે છે.
તો કેટલાક ગાજર અને બીટનો પણ રસ ઘણી જગ્યાએ પીવામાં આવે છે.
અને શેરડીનો રસ પણ ખુબ જ લોકપ્રિય છે.
ખાસ કરીને ગરમીમાં તેનો ઉપયોગ વધે છે.
કેટલીક જગ્યાએ તો ભોજન સાથી ગરમ સૂપ પણ પીવામાં આવે છે.
સૂપ શાકભાજી ટમેટા અથવા મકઈમાંથી બનાવી શકાય છે.
હા અને ચા સામાન્ય રીતે ભોજન પછી પીવામાં આવે છે.
દૂધવાળી ચા અને કાળી ચા બંને પ્રકારની જોવા મળે છે.
અને કેટલાક જગ્યાએ તો લીલી ચા પણ લે છે.
કોફી પણ ઘણા લોકો ભોજન સ પછી પીવે છે.
હમ પન ઈ કેટલીક જગ્યાએ તો ઠંડુ દૂધ પણ પીવામાં આવે છે.
કેટલાક લોકો તેમાં બદામ અથવા કેસર પણ ઉમેરે છે.
ફળોનું મિશ્રણ સરબત પણ બનાવવામાં આવે છે.
તેમાં અનેક પ્રકારના ફળોનો ઉપયોગ થાય છે
અને દાડમનો રસ પણ લોકપ્રિય છે
તડભુચ નો રસ પણ ઉનાળામાં ઘણું પીવામાં આવે છે.
કાકડી અને ફુદીનાનું પીણું પણ બનાવવામાં આવે છે
એ ઠંડક આપે છે.
અને કેટલીક જગ્યાએ ગામડાનું પીણું પણ લેવામાં આવે છે
આદ અને લીંબુનું પીણું પણ ઘણા લોકો લે છે
જુદા જુદા દેશોમાં જુદા જુદા પીણા ભોજન સાથે રોડાલા હોય છે
દરેક દેશની પરંપરા અલગ હોવાથી પીણામાં પણ વિવિધતા જોવા મળી છે
સાચી વાત છે તમારી કેટલાક પ્રદેશોમાં તો દહી ન પાતળું પી હું રોજ લેવામાં આવી છ
તો કેટલાક પ્રદેશોમાં ફાળોના રસને વધુ મહત્ત્વ આપવામાં આવે છે
ુ પ્રમાણે પણ પે વધધરા છે
ઉનાળામાં ઠંડા પીણા અને શિયાળામાં ઘણમ પીણા વધુ લેવામાં આવે છે
અને તમને ખ્યાલ હશે તહેવારોમાં તો ખાસ પ્રકારના સરબત પણ બનાવવામ આવી છે.
મહેમાનોને પણ અલગ અલગ પીણા પીરસવામાં આવે છે.
અને નાના બાળકો માટે દૂધ અને ફળો ના રસ સામાન્ય હોય છે
જ્યારે મોટા લોકો છાસ લસ્સી અથવા અન્ય પીણા લ હોય છે
ભોજન સાથે પીણું લેવાની રી દરેક સ્થળ અલગ અલગ હોય છે
પરંતુ લગભગ દરેક જગ્યાએ કોઈને કોઈ પીણું ભોજનનોો ભાગ બને છે
એને સ્વાદમાં પણ અલગ જ હોય છે
કેટલાક મીઠા હોય છે કેટલા ખારા હોય છે અને કેટલાક ખાટા હોય છે
અને કેટલાક પેડામાં તો ફળોનો ઉપયોગ પણ થાય છે
કેટલાકમાં દૂધ અથવા દહીનો ઉપયોગ થાય છે
કેટલાક પીણા ઘરે બનાવવામાં આવી છે
જ્યારે કેટલાક બજારમાં તૈયાર પણ મળે છે
દરેક પીણાની પોતાની અલગ અલગ ઓળખ હોય છે
અને દરેકનો ઉપયોગ પણ અલગ પ્રસંગે થઈ શકે છે
આ રીતે ભોજન સાથે લેવામાં આવતા પીણાની દુનિયા ઘણી વિશાળ પી
સાચી વાત જુદા જુદા પ્રદેશો ઋતુઓ અને પરંપરાઓ કારણે અનેક પ્રકારના પીણા જોવા મળે છે
ભોજન અને પીણા ન સંબંધ ખુબ જૂનો છે દરેક સમાજમાં ભોજન સાથે કોઈ ખાસ પ્રકારના પીણા જોડાયેલા છે
હા ભોજનનો સ્વાદ વધારવા માટે પણ ઘણા લોકો અલગ અલગ પીણા પસંદ કરે છે
સામાન્ય રીતે પાણી સૌથી મહત્વનું પીણું માનવામાં આવે છે.
કારણ કે પાણી દરેક પ્રકારના ભોજન સાથે લઈ શકાય છે
સાચી વાત છે ઘરનું બનાવેલું પીણું પણ ઘણા લોકોને લોકો પસંદ કરે છે
જેમ કે છાસ દહીનું પીણું લીંબુ નું સરબત અને ફળોના રસ
અને પરંપરાગત ભોજનમાં છાસ નું ખાસ મહત્વ જોવા મળે છે
ઘણા લોકો ભારે ભોજન સાથે ઠંડક આપતું પીણું લે છે
દહી થી બનાવેલા પીણાં માં અલગ અલગ સ્વાદ ઉમેરવામાં આવે છે
ત્યારેક તેમાં મસાલા પણ ઉમેરવામાં આવે છે
અને ફળોના પીણામાં કુદરતી સ્વાદ જોવા મળે છે
હા અલગ અલગ ફળો પ્રમાણે તેનો રંગ અને સ્વાદ પણ બદલાય છે
બાળકોમાંથી દૂધ અને ફળોને સામાન્ય રીતે આપવામાં આવી છે
કારણ કે દૂધ અને ફળોનો ઉપયોગ ઘણા લોકો રોજિંદ જીવનમાં કરે છે
કેટલીક જગ્યા એ ભોજન સાથે ગરમ પીણા લેવાની પણ પરંપરા છે
ચા અને કોફી તેમાં મુખ્ય ઉદાહરણ છે.
સાચી વાત છે ભોજન પછી ચા પીવાની રીત ઘણી જગ્યા એ જોવા મળી છે
કેટલાક લોકો સવારના નાસ્તા સાથે પણ ચાલે છે
. કોફીના સ્વાદમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે
કેટલાક લોકો સાદી કોફી પસંદ કરે છે તો કેટલાક લોકો દૂધવાળી કોફી લે છે
સાચી વાત છે‌. ઋતુ પ્રમાણે પીણાની પસંદગીમાં પણ ફેરફાર થાય છે
શિયાળમાં ગરમ પીણા અને ઉનાળામાં ઠંડા પીણા વધુ લેવાય છે
અને વરસાદી વાતાવરણમાં પણ ગરમ પીણા નો ઉપયોગ વધે છે .
ગરમ ચા સાથે નાસ્તો લેવાની રીત ઘણી જગ્યા જોવા મળે છે
કેટલાક લોકો ભોજન સાથે હળવા સ્વાદ વાળા પીણા પસંદ કરે છે .
કારણ કે તે ભોજનના મૂળ સ્વાદને જાળવી રાખે છે.
અને કેટલાક પીણા તાજગીનો અનુભવ પણ કરાવે છે.
જેમ કે લીંબુ પાણી નારિયેલેપાણી અને ફળોનો રસ
અલગ અલગ પીણા વિશે જાણવાથી વિવિધ સંસ્કૃતિઓની સમજવામાં મદદ કરે છે.
સાચી વાત ભોજન સાથેના પીણા- આપણા જીવનની સામાન્ય પરંતુ મહત્વની બાબત છે.
સાચી વાત છે સારું તો આમ વાત પર ઘણી ચર્ચા થઈ ફરી નવા વિષય પર જરૂર વાત કરીશું.
ઓકે નમસ્તે.
નમસ્તે.